હલો.
હા, બોલો મેડમ.
મારો અવાજ આવે છે?
આવે છે.
હા. શું કરો છો?
હા, બસ બેઠો છું.
તબિયત સારી છે ને?
તબિયત હારી
બરાબર. ચા-નાસ્તો કરી લીધો?
હવે જમવાની તૈયારી મેડમ.
જમવાની તૈયારી એમ? ઓહો, ખુબ સરસ.
હા.
હું તમને, હું તમને એવું કંઈક સવાલ પૂછવા માંગુ છું, જો તમે એનો જવાબ આપી શકો તો.
બોલોન મેડમ.
પૂછું ને તમને?
ફૂધું ફૂદ
ઓકે હું તમને એમ પૂછવા માગતી હતી કેલ હું રસ્તા ઉપર ને ટીવી સિરિયલોમાંને એમાં જોતી જઉં છું. કે નોર્મલ છોકરીઓને એમ વિકલાંગ છોકરું એમ. તો તમારામાં તમારા મંતવ્ય એ નોર્મલ છોકરા અને વિક કલાંગ છોકરાઓમાં શું તફાવત છે?
હા.
હા જેન જેન હો ચોકરું હોય એ એ જાતે હરી ફરી શકે ખાઈ પી તકે જે હેન્ડી કેપ ટુકડું હોય હ હ નહી તમારે ખવડાવું પીવડાવું પડે ટાઈમે નવડવું ધોવાળાવું પડે બધે પર્વ તમારે લઈ જવું પડે હમ એમાં એક જન એક જન વ્યક્તિ રોકાઈ રહેવું પડે
તમારા તમારા અવાજ ઉપરથી એવું લાગે છે કે તમે હેન્ડીક્રાફ્ટ છો ને
હે
તમારા અવાજ ઉપરથી એવું લાગે છે કે તમે વિકલાંગ છો
હમ હમ મળ્યા
સાચી વાત છે ને
એટલે હું સમજી શકુ ન એટલે હુ
હા એટલે તમે તો તમે ઘણી સારી રીતે ના સમજી શકો કે વિકલાંગ બાળકને કઈ કઈ તકલીફો પડે તમારા અવાજ ઉપરથી લાગી રહ્યું છે કે બોલવામાં પણ તકલીફ પડે
બોલવા હુ બોલવામાં બી તબલીફ પડે સામેવાળાને સમજાવી તો ભીજ પડે સામેવાળાને કટું સમજાવું હોય મારે એમ બે બે તન તન વાર બોલું પડે બોલવું પડે એને હું આ કહૅવા માંગુ છુ એમ નોર્મલ ટોકરું હોય તો એક જવાર માં હમજી જાય એ હોતે
બસ બરાબર બરાબર અને વિકલાંગ છોકરાઓના બેનિફિટ શું
વિકલાંગ. વિકલાંગ. છોકરાઓ નૉ બેનીફિટ હું એવું બધું કે એ બેનીફિટ એનૉ કાંઈક કઈ જવું હોય તો? મારી જોડે જે આવે. મારી તો મફત ટીકિત બસ. પણ મારી જોડે જ આવે એની અડધી ટીકીટ
હા, એટલે પણ એ કઈક પાસ કેવું કઈક કઢાવાનું હોય છે?
હા, એ એકવાર કઢાવી લેવાનો મેડમ પછી આજીવન બનું સુધી ભરવાનું આજ
આજીવન ચાલે આમ એને રિન્યુ કરવાનો આવે.
હા પેલાનું એને પાંચ-પાંચ વરસે હવે હવે સરકારે એક નિયમ કરી નાખ્યો આજીવન કર નાખ્યો આજીવન.
બરાબર, તો તો ખુબ સારું કેવાય. પણ જે વિકલાંગ હોય એ લોકોને શું કઈ મન નહી થતું હોય?
કે અમે પણ ગરબા રમવા જઈએ, અમે પણ ફરવા જઈએ, અમે પણ ભણવા જોઈએ એ લોકોને ભણવાની તકલીફ નહી પડતી હોય?
હમ્મ. ભનવાની તો તકલીફ . હું વાંચી સકું ખરું. હું લખી શકું નહી . . ટુકરો હોય ને એણે બોલવાનું લગતો રાયતર તરીકે પરીક્ષા આપવાની
રાઈટર તરીકે હા તો એના માટે એ તો તમારા નીચેના ધોરણના જોઈએ ને બાળક
હા, ધારો કે હું બારમાની પરીક્ષા આપું તો બરાબર. અગયારમાં ધોરણનું જો છોકરું જો એ મારી પાસા સમજી શકે.
મને અડધો કલાક આમ તો મને બજાર અડધો કલાક ન વા બીજા છોકરાઓથી આવ છોક બચાર મને મને
હા તે પણ માગસ એ આ બધા કરતા ઓછા માર્ક્સનું હશે ને તમારે?
અને આમ તો વિસ માર્કનું હોય પણ પણ સારી ઘણી નોકરી મેળવી હોય તો તો માર્ક તો વધારે લાવવા પડે ને?
લાવવા જ પડેને લાવવા જ પડે ને તો શું સરકાર બીજું સરકાર બીજું કઈ રીતના સહાય કરે છે, વિકલાંગ બાળકોને?
સરકાર મહિને મહિને-મહિને અઢારસો રૂપિયા આપે. આવા છોકરાઓને કેમ કેમ મૂકે આવા છોકરાને નોકરી અપાઈ મૂકે. અમના બાર મહિના પેલા વિદ્યાનગરમાં કે હ હ આો તુકરા અમૂક ને કોમ્પ્યુટરમાં લઈ આ લીધા. અમુક નામને પેલા લાઈનમાં લીધા એવું હમ હમ એમાં કોકોનટ લાભ મળે મ એમાં એમાં મોઢા લને લ આપ ના મને.
તો તમા આમ કેવું કે આપણા ગુજરાતીઓને તો ગરબાનો ઘણો શોખ.
હા.
તો તમને. આમ આવા વિકલાંગોનેને તમાર જેવાને આમ ગરબા ગાવાનું મન ના થાય. સર સરકાર કે કોઈ. ચેરિટેબલ કે કોઈ એવું કરતું નથી ગરબાનું આયોજન તમાર લો
હમ હમ જે મેર એ એ તો મોઢમાં છે એ નથી. હ અહી કોય નથી મો મોટદમાં એક સાહેબ કરાવે છે. સાહેબ એ એ સાહેબ મને રોજે બોલાવે છે, બ બ મારે તો રોજ કેમ નહી જવા તું હ હુ હુ મીથી જગ્યાએ તુ કુલ મીઠી જગ્યા છે, એટલે મારાથી જવાતું નથી મ માના માના નાની નોકરી કરે છે. હ હું હું હું તેય કેવા માંગુ પણ નાની રજા પરવી પડે
હા એ વાતય છે, જોબ ઉપર જોબ પર રજા પાડીને ગરબા ગાવા તો ના જવાય ને તો એક દિવસમાં તે તમે જતા તો હશો ને?
એક એક એક જ રોદ રોદ ના કરાવે એક નિપધ
હા તે એ એક દિવસ માટે તમે જ્યારે જાઓ ત્યારે તમને કેવું અનુભવ થાય
સારું હોય એકદમ હ એ એક બીજાને મળીએ તો સારું લાગે નોર્મલ માનને ઉમારી વાત કરું નુ નોર્મલ માર મારી વાત નામતી તો મારેથી મને હું વાત કરું તો પેલો ત દમ પેલો તરત સમજી જાય હા હા આવું કેવા માંગે
બરાબર બરાબર હા તો આમ તમે કહો છો કે તમે વિકલાંગ છો બરાબર તો તમે આમ નોર્મલ છોકરાઓને જોઓ તયાર તમને એવું ના થાય કે ભગવાને મને આવો કેમ બનાયો?
એ એ તો મેડમ દાય તો કરું કેવું કોને અમારે અ આમાનું હા ભરવા વાળું કોણ એ કહો અમ અમા અમારું કોણ સાંભળે ગે કંઈક બાઈ મિટેક થઇ ગઈ હોય હમ કે બાઈ મિટેક થઈ ગયું હોય એટલ એટલે જ અમને આવોજો ને મજ હોય. હા બોલો
અશે અશે ભગવાનને તમારે રોજ પ્રાર્થના કરવાની કે આ જન્મ તો તમે મને આવો આપ્યો હવે જયારે નવો જન્મ આપો ને ત્યારે મને સારો જન્મ આપજો
એવીજ પ્રાર્થના કરો મેનો હ આ આ આટું મારા નાની સારા કેહવાય આટું મને રાખે તે ખવડાવે પીવડાવે તે મોટી કરે તે મી મી ધુવો મી ધુવોય તો આડુઈ ના કરાય
બરાબર સાચી વાત છે. કે અત્યારે બીજું કોઈ હોય ને તો વિકલાંગ બાળક ને રાખેજ ના કે ભાઈ આ સેવા કરવી પડશે નોર્મલ બાળક હોય ને તો બ ધા રાખવા તૈયાર થઇ જાય કે કાલ સવાર મોટું થશે તો આપણને કમાઈ ને આપશે
હો મેઉ
સાચી વાત ને?
સાચી વાત.
એવ એવો તો મને અનુભવ થતો તો હશે ને એવો
અ હ હ ગ ગણા બ ગણા બલ મીજમાં આવી પર ત્યાં હ મને નાની જોડેજ રહું છું.
ઓકે ઓકે.
હા.
કઈ વાંધો નહિ ભગવાન ઘણું સારું કરશે બધું નાની નું તમારા સારું થશે તમારા આશીર્વાદ મળશે તમારા નાની ને.
હા હ આમ તો આમ તો મગજ ચાલે મેડમ. બ બ હાથું પગની લીતે માર ક દ્યો એવું છે
સારું સારું એક્સરસાઇઝ કરવાની એટલે થોડું સારું રહે.
હા ઓ બોલો મેડમ તમે કઈ કીધો?
કઈનઈ બસ જા મજામાં હ હવે હું તમને પછી ફોન કરીશ.
ઓકે ઓકે મેડમ ઓકે સારું ચલો.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ મેડમ.